હીલો
શું કરો ર
કઈ નહી હમણાં જ આ હમ
અચ્છા ક્યાં ગયો હતો.
બરે વયાર વાગે જમવા
શું જમ્યો આજે અચ્છા ક્યા ગયા આપ મારે હોટલમા અચ્છા સ સબજીત
કા ચુંંગાર
આજે બી એવું પંજાબી ખાધું મે બી તમે કાલે બી પંજાબી જ ખાધું તુ
કાલે પણ જ ખાધું આજે પણ એ જ ખાધુ
અચ્છા રોજ રોજી ખાવાથી આપડી સહત બગડે છે, ખબર હોય તો
હા કઈ કઈક જ ખાય છે.
આહા સારું કેવાય અમે તો આજે આલુ પરોઠા ખાધા
અ્ય પર્યટક જે શોઈ
હા આલુ પુરણ દહી અને કેચા
અચ્છા અચ્છા
હ બૌ મસ્ત કર હતા.
અચ્છા
બોલો બીજું શું કયો છો.
બીજું તો શું કઈ એમને
કેવું ચાલે છે, ભણવાનુ
હવાની તોછા બરોબર છે.
હ હણા એક્ઝામ કે પતિ હશે. કે ચા હવે કય હમણાં શું ચાલે છે.
હમ ના તો બધું પણ આવે છે, એક્ઝામ હ આવશે બસ
અચ્છા અચ્છા આવશે ને સેપ્ટેમ્બર ઓક્ટોબર અરાઉન્ડ તો હશે.
હા બસ એ ટાઈમ મા આવ
સારુંવા
હ હા હ
બચન બોલો
હા
બીજું બોલો
છું તમે શું બોલી કે
તમારી કોઈ સ્કૂલની મેમરીઝ હોય કે એવું કઈ શેર કરો
સમસ્તુ મારી હ
અચ્છા
પેલા તો દસ છે નથી પડતા છે શું થયુ અને પયડું વાત કરવાનું મુકી દીધૂ
અચ્છા અચ્છા મે બી હું તો એને ઓળખું જ છું.
અચ્છા
હા સારું આ એવું એમ કોઈ સારી મેમરી સ્કૂલમાં થઈ હોય કેટલું ફોન જોવુ
શુ કેવ
સ્કૂલમાં સારી મેમરીઝ કોક બની હોય ફોન વાળી એવું કઈ હોય તો બોલો
ફોન વાળી તો
ફોન ફોન
હ
હ ફોન ફોન ફોન
ફોન વાડીમા તો શું યાદ નથી આવતુ તમને કદાચ યાદ હોય તો બોલો
મારી તો ઇન્ટર્ન ટ્વેલ્થમાં સારી હતી કાશ્મીર જવા મળ્યું તો બાકી ટેથની તો બેસ્ટ મેમરી બેસ્ટમ બેસ્ટ હતી
હું તો
સોરી તમને અવાજ નથી આવતો
તમારો અવાજમાં પણ નથી આવતો કટ થાય છે બઉ જ બેકગ્રાઉન્ડ કઉડાર ઠક ઠક ઠક એવું કઈ
અચ્છા
હા અન શુ કીધૂ મારી ટેન્થ ના બેન્ચ તો બહુ જ બેસ્ટ હ મારા બહુ સારા સારા ફ્રેન્ડ છતા જે હમણાં બી ક્લોઝ છે
અચ્છા અચ્છા
પીયાંન્ત ઘણા બેન્ચમા તો બઉ ક્લોઝ નથી રહ્યા હવે પણ ટેન્થ ના ફ્રેન્ડસના તો હજી અમારું બઉ છે અમે બધા મલી સારું એવું છે મજા આવે
અચ્છા બરોબર
હા તું ફ્રેન્ડ્સ જોડે આમ થોડો ટાઇમ સ્પેન્ડ કરે તો માઇન્ડ એકદમ રિલેક્સ થઈ જાય થોડુંક બારે આમ તો મજા આવે
અચ્છા બરોબર
હા બીજું શુ કેવો છો તમારું એવું કઈ ફ્રેન્ડ જોડે તમને મજા આવે કે ફેમિલી જોડે
અમને બધે મજા આવે ફેમિલી જોડે મજા આવે ફ્રેન્ડસ પણ જોડે મજા આવે
એ બી એવું જોઈએ મને જોઈ મજા જ આવે. પણ ફ્રેન્ડસ જોડે બોવ આપે ઓપન હોય ને બધું હોય ને એકદમ ફ્રીલી રિલેક્સ માઇન્ડ થી હોય.
હા અને બધી ડિટેલ્સ
એટલે હા આપડે આમ એકદમ ક્લોઝ ફ્રેન્ડ્સ હોય આપણે એની જોડે તો બો મજા આવી જાય. ટાઈમ કેમ નીકળી જાય મલીયે ત્યારે તો તો ખબર એ ના પડે.
આ રીતે એવું જ છે એમ.
તમારા કોઈ એવા ખાસ ફ્રેન્ડસ છે?
અમારા તો છે ફ્રેન્ડ્સ ઘણા બધા છે.
હા બોઈસ માં તો એવું કઈ હોય ની ખાસ. ફ્રેન્ડ્સ કે બેસ્ટ ફ્રેન્ડ કે ક્લોઝ ફ્રેન્ડ. બધા જે મળે એ ફ્રેન્ડ્સ બધા. હા એજ. હા તો એમ હોય ખાસ ફ્રેન્ડ્સ છે કે જેને આ બધું ખબર હોય અમાર લાઈફ ક્યાં લાઈફ ની કોઈ સિક્રેટ કે એવું કઈ હોય
હા એ ગર્લ્સ માં હોય.
હોય. બોયઝ માં તો કઈ ના હોય ફ્રીલી બધું ભાઈ ભાઈ કરીને હોય.
હમમ હા એ તો એવુ જ છે.
હા.
શું?
બીજું કાઈ તમે કેવા માંગો છો?
પછી ના તમે બોલો તો વધારે સારું રહેશે.
હા તો અમે તો બોલી જ છેીએ ક્યાં ના છે.
હા તો બોલો ને.
હા તય બોલો ને કા ખભડા
બીજું તો હવે શું બોલીયે તમે બોલો?
હા અમે બી શું બોલી કાક તો વિચાર આવે એ બોલી દઈ છે. તમને જે કાઈ હોય બોલી દેવાનું કોઈ શરમાવાનું ની હું બી તમારી એક ફ્રેન્ડ જ હોઉં.
હા હા એમ તો સરમાવાનું જરાય ન હોય અમારી પાસે.
હા એટલે જ કઉ છું કે હું બી તમારી ફ્રેન્ડ જ હઉ. ફ્રેન્ડ હમજી ને બોલજો.
હમમ હા એજ છે કદાચ મારા વધારે ટાઈમ થી ફ્રેન્ડ છો તો મને તમારી જોડે મજા આવે વાત કરવાની એમ ફ્રીલી વાત કરી શકું.
હા હા તમે નોર્મલ લેંગ્વેજ યુઝ કરી શકો કરી શકો રે. હું બી તમારા સાઈડ થી બિલોંગ કરું રહી.
બરોબર.
હા.
તો પેલાથી તો હું મારી ફ્રેન્ડ છો તો હવે હજી આગળ રહીશ ને ફ્રેડ એમ.
હા એ તો ફ્રેન્ડ ફ્રેન્ડશિપ તો કાય દિવસ ના ટુટે. એ કોક રેર કેસમાં હોય કે જેમ કે તમે હમણાં આગળ કીધું તો એવો કેસ હોય રેર. તો ક્યારેક તૂટે બાકી તો ફ્રેન્ડશિપ તો જે સારી હોય એ બધાની લાઈફમાં કોઈક એવા ખાસ ફ્રેન્ડસ તો હોવા જ જોઈએ
હા એટલે જ ને તમે ફ્રેન્ડ રહો તો આગળ વધારે ગ સારું રે આગળ પછી વિચારી જ આગળ શું કરવાનું કે શું નહી
હા એ છે સારું બીજું શું કયો છો તમે
બીજું તો શુ કેહ
કેવું હમણાં વરસાદ કે છે તમારા સાઈડ
સર હમણાં તો બે દિવસ પેલા હતો આજેને કાલ ગઈ કલ થોડોક હતો આજે તો નોતો
અચ્છા તો ઠંડી તો તો ઠંડુ થઈ ગયું હશે વાતાવરણ કે હજી ગરમી જ છે
ના હવે ઠંડુ થઇ ગયું છે પેલા તો ગરમી બહુ લાગતી હતી હવે તો એમ ફરક ઘણો પડી ગયો છે
અમે તો અહિયાં છીએ ત્યાં તો હજુ એટલી બહુ જ બાફ બૂકે છે બ બપોર ના તો સુઈ નથી શકતા એટલું બાફ છૂટે છે
અચ્છા અચ્છા
રાત માં તો તો ભી થોડું થોડું ઠંડુ થઈ જાય બપોરના તો જરાય નથી થતું
અચ્છા એવું આમને
હા ગુજરાતમાં તો ભી વરસાદ છે બાકી કચ્છ બાજુ તો હજુ ભી વરસાદ ત્યાં તો કેટલી ગરમી છે
વરસાદ હમણાં ક્યાં છે
સોરી
હમણાં વરસાદ ક્યાં છે
ગુજરાત સાઈડ એટલે આમ સુરત આણંદ અમદાવાદ સાઈડ બહુ છે
અચ્છા અચ્છા બરોબર
હ કચ્છમાં નથી હજી કેટલી વાડી વાડી વાળા ને બધાને વરસાદ ની તો જરૂર છે
હ બધાની જરૂર તો પણ બઉ છે પણ જઈ આવે ત સારુ
હા એજ હમ્મ બાકી બો બાકી બોલો તમને કોઈ ફાર્મ વિશે આઈડિયા હોય તો એનું કોઈક એક્સપિરિયન્સ શેર કરો મને
હમશે તો હવે અલગ અલગ પાક આવે જે રીતે જે પાકને જોયતું હો નોલેજ એ પ્રમાણે મળે
તો તમા રે હમણાં તમારા ફમ ફમ હોય તો તમે એમાં શું પાક હશે હમણાં
હમણાં તો દાડામ છે અ ખારેક છે મગફળી વાવી છે
મગફળીનૂ કેવું હોય હવે એનો પાક ક્યારે આવશે
બસ હવે એ આવી છે હમણાં અઠવાડયે દસ દિવસ ચાલુ કર્યું છે ચાલુ છે વાવાનું ચાર મહિના રહીને પાકશે એટલ ઉખડી ને પછી કાઢશું એટલે પછી એના આવશે એ લેશે એના
અચ્છા મને બી નીલી મગફળી બહુ જ ભાવે, ઘણા વર્ષથી ખાદી નથી મને આપજો તો,
હા ચોક્કસ તમે આવજો ને ફોર્મ પર વિઝિટ મારજો એ તો લી જશે.
હા હા સારું સારું, ઠીક છે લ્યો થેન્ક યુ.
થેન્ક યુ.